હલો,
અવાજ આવી છે,
હા આવ્યા કરે, તને આવગે,
હમ, હા આવતા છે હાલ શું કરેલા ને ત્યાં આવવા ની મારા અવાજ નઈ આવો.
એવુ કે હા બાબર જયમુ કેે,
એટલે તસું મને ,
હ,
તું શું કાઢે, આવોનું બાકી છેજ બનાવ્યું એમ,
એવું બાબર મેં ખાઇ લીધું.
ખાઇ લીધું ,
તલર વાડી એ પેલુ ઉમસવા વડી,
અચ્છા હા હા,
લોટ વાગેલા હી તેવા, હા,
હા દરિયા માં જાય છે નેને,
હા ત્રણ દિવસ ના જઈતી બે દિવસ ત્રણ દિવસ,
હા અમને તો મજા આઇ ગઇ,
તો બાજુમાં ગેલાવ થા અંકલ ત્યા આપીજા,
આપ હા ચારગાળ જીજું ને બધા,
જીજુ હજુ ફોન નહીં આવા બાર વાગ્યા મે, હમ,
તારે બેન લગન કરવાવાની એમ ગેઈ,
હા લગ્ન કરવાન છે પણ હવે જોયો,
હવે આપડે ઇન્ટરશિપ ચાલુ ને પછી એઝામ ને બધું આવે તેમાં ખા લગ્ન ક લગન કરીએ,
મારી ફાઈનલ યરની એક્ઝામ ને તેના લગ્ન ની ડેટ ને એવું સરખું છે એટલે પઈ, જોયું,
તને એમ પ્રોબ્લેમ આવી જશે, સેવ જરોમ,
હમ, સુ બનાવેવું.
એ દોર ઓદલેશે મળરી બે સાક બનાએવુ હોય.
હ બાબર,
તેની ઘરે બે જાત નું શાક બને એક માસલાને એક શાકભાજી,
સાદુ હમ,
હમાર ત્યાજય બરી,
ઇ દિસે લખાઈ ગયું.
એટ છે બાકી, મારું તો મેં ત્રણ લખું ને એક હાફ એમ ચોથુ,
હ મારું ચાલ લખાયલું છે. ચાર લખાયલું છે, એક પાંચમું લખાઈ જશે આજે, પણ પેજ ની ઉડા, આજલી એવી છે હવે કાલ લખાજી.
હા હા પેલા તેજ ને તું મારા ગ મને પૂછ્યા કર તેજ નેકલ.
તે ન તેના કરતા મેન ઉઠા ને મારા તેજ મળી ગયા મનતા, હમણાં હલા દેવું. હમ સેમ ટુ સેમ, સઇઝ બી થ છે.
સારું કેવાય.
હમ.
હવે મારે તો પ્રોજેક્ટમાં બી બાકી લખણ એમ વધારે પાછું ઉપર આવવા કીધું એટલે.
એવ લાભ કારવા કીધુ?
ન અમને પ્રજે આપલામા અભ જુ એમ.
હા.
અભિપેમાં હું કે પેલી ને સમજૂતી ન લખેલ મેં બી ન લખેલી વાળી.
હા.
તો મેમ મેમ પ્રોજે્ટખે બટા આવ જેમ. તો મે લઈ ગય તો મેમ એ કે એની સમજૂરી બી લખવા પડશે એ, એટલે હવે બ સમૂ લખવાને પટલું કાવ્યની ને ડોહાની બંને ની.
હા.
એટલે હજુ ત્રીસ ચાલીસ પચાસ કજ તમારા થાય જ છે.
એટલા જ પેતા હતા ટોટલ?
નહી હજુ એટલે લખો ના બાકી એમ.
હજુ એટલા ભાઈ એમ કઈએ.
હા. મારા છે્યારેથી બસ્તુ નને ઉપરટ ગયા ત તું લાગ્યા કરરે બહલ દઈશું
હમણા રખેલા તે કેટલા પેજ?
એી તો બંધ ને
અંદાજે સો જેટલા હોય કે?
હા હા હ છે.
હમ મળ કઈ એકસો ચાલીસ જેવા થાયએ ટોટલ.
હં?
ટોટલ એકસો ચાલીસ જેવા થાય મા પ્રોજેક્ટમાં.
રખાઈ ગી તારું?
નીરે થોડાક જ લેખાય એમ હવે મારું પેલું હું કેવાય પ્રકલ્પ એટલે હું ન નાું તે બધું લખાઈલું, મુદદા પેઆયી છે.
બરાબર ક સબ્જેેલું ટોપિક કઈ લીધે?
પાંચ કૌશલ્ય. લેખન કૌશલ્ય વાંચન કૌશલ્ય. પછી પેલા આપડા શ કેવાય. શ્રવણ કૌશલ્ય, તે બધ લીધેલા મેં પાંચ.
હમ. ડડઓ બિબના નેટની દસમાની. તોું લુને લખ કે બીજું કઈ લેથે પણ ડાયરેક્ટ મળી જાયતી તે.
હમ ડાયરેક્ટ મળી જાય.
હા રામાં જ સર્ચ મારવાનું એટલે. જયવરી ઓ પણ.
તેના.
પાછું ફોટા પાડીને પાછું સર્ચ કરવા પણ હ સમજૂરીમાં બને
હમ.
હમ કે બીજું લગ્ન માં.
મેં બી પેલુંમાં પીએસસી માં નવું કઈ લખવું કરિયા કોણ છે. એમ કે બધા એ ખડકું જ લખવાના હતા ખડકું જ થઇ જાય. એક બીજા નવા વિષય. એટલે બધા અલગ મી બધા અલગ અલગ જ લખે પણ બેટ્રની વિષય સાથે બધા લખે પ્રકૃતિ ન સ્પર્શ પછી. બીજું કઈ બે વસ્તુ છે. પછી મારું સ્વ એટલે કે બાળપણ વાળું.
સારું બધા જ પેને લઈ લીધેલુંરે જે કોઈ જ નહી લઈધીલું.
હમ મારું બે વિષ બધા છે અલગ થવાના એમ. તોન કદાચ સરખું થઈને પણ બે તો અલ લગી જુંને. તે વિશે કોઈ નઈ વિલાાગશે મને ખબર એટલે કેમ કે મેં. જાતે જ શરૂઆત કરીને લખવાની એમ પેલું જ મારું બસે બી ન જોય મે પીસી બધાને જોયું ને. ત બી નહી લખેલું છે તે હા
મારા બા ફ્રેન્ છે મે
દ એટલે ને તો મ હા. તે મેં પીડીએફ માં રહી ઉઠારી્યું પણ બે મેં જાતે કર્યુંમ અલગથી. એ રેમળ ઘડક ન થાય.
બ બધાું કબડે કે કોઈ જોઈ એમ.
હમ.
તો કોઈ ચારક કરે ગ નહી એટલે કોઈ જોઈ નહી એટલે બધું આ જ ભરા લખી દીધું જરાક જરાક એવું ચેન્જ કરવાનું હોય તો કરી દીધું એમ.
બાબર. પેલું માં તો બધું બાકી જીસી થ્રીમાં.
કનું તારું.
આઈસીટી વાળુ. તેમાં ખાલી એક પેલું ટીપીટી બનાવવું. પછી એમએસ વર્ડમાં ઇંગ્લિશ ને ઇ ગુજરાતીબે ટાઈપ કર્યું. ને એક્સેલ બનાયુ પણ તેમાં ડ્રાફ્ટ બનાવાના બાકી છે.
બ બનાવી ગયું મારું તો અમે તો લઈ તો લીધ મે એમ કરી કે ફનમાં બનાવી લો ચાલે કે નહી.
તમે ફોનમાં જ બનાવો હવેલેપટોપ નોમેળ પડે કોઈ નુ. તો એક્સલ જ હજુ પડે એમ.
હલ મળતો એસેલ બની ગયેલુ. પણ ગુજરાતી માં બાકી આવે.
આ ગુજરાતી બી બાકી ઇંગ્લિશ માં બનને કરતું છે. ગુજરાતી માં આખું જ બાકી ઇંગ્લિશ માં બંને ગળે.
કેટલા પેજ નું કર્યું હતું ટોટલ પેલું ગુજરાતી ટાઈપિંગ ઇંગ્લિશ ટાાઈપિંગ વાળું?
ટાઈપિંગ વાળું કે? તે કદાચ ચાર ચાર પેજ નું જેવું થયું હોય ફોટા હાથે. ને પી પી થી હ ને પી પી થી સાત પેજ નું થાયુ.
પી પી ટી સાત પેજની ના તો અમારે તો પી પી ટી એ બાકી જ છે.
પી પી ટી તો મેં એક જ દિવસમા બનાવી કાઢેલીતા એક્ચલ બનાયા કર ટથી એક્સેલ બનાવ્યા કર પણ ટાઈમે જ પૂરા થઈ ગ્યા.. લાવયુ ની છે ફોનમાં, કાલે લવાય તો હજુ છે.
કાલે જવાની તું?
હા જવા જ પડે ને લાસ્ટ દિવસ, છેલ્લો દિવસ.
કાલે તો ના પડેલી.
કોણ?
બધા પેલી કાજલ કે ઉઠટી ગ કાલની જવાનું એમ આજે જ છેલ્લા દિવસ એમ.
ની રે કાલે સર લેકચર લેવાના ક્લાસ લેવાના કલ્પેશ સર. છેલ્લા બે કલાક, લેબમાં કે તેતતા કેવ ટે કાલેજ જો જવા દે લેબમાં તો પછી જાય હું એમ જવા દે તો.
જાવા દે.
છેલ્લા દિવસ ત ગઈકાલે જ ત્યાં કરવાના કે છેલ્લા દિવસ હવે જ નહીં આવવાના એમ. પણ બધાનું રહી ગયલું કે નહી એટલે આજે બોલાઇવા.
હમ્મ તેમાં આપણું રહી ગ્યું.
હમ્મ હમ્મ.
બેંક કરીણું છે ફોન માં બનાય કાણું.
તે મારે મોબાઈલનું જ બનાવ આપાનો, મેં રજા બુ પાઈ દીધતે ભાઈ એટલે.
મારી બી તબિયતમ હમડે વ છે એટલી ખરાબ થઈ ગઈ કે ચાર પાંચ દિવસ મેં ગઈ નથી માં મ બધું કામ અટકી ગ્યું મારું. ને એક દિવસ તો સોમવારે આઇવા તે લાઇક ગેલી તેમાં.
હા.
એટલે બધું પટી ગ્યું ધીમે ધીમે
હમ્મ તો લોકો પેલા બે ટ્રોન દિવસ ગયલા ને તેમાં એ લોકો મોસ્ટ ઓફલી કામ કરી દીધેલુ પણ તે જ બે ત્રણ દિવસમાં મે કોલેજ ની ગેલી.
કઈ કામ ની કરેલું બડામે જ ફરટ ઉટા પછી છેલ્લે છેલ્લે વચ્ચે વચ્ચે બધા કામ કૈરો. કેકેમ કે પેલા પેલા દિવસ તા કોઈને કઈ ખબર નહી કે હું કરવાનું એમ પછી અ ધ કલાક પછી હ નમ્રતા મેમ મોકલાયું કે આવું આવું કરવાનું છે એમ પી ડી એફ બધી. એક્સેલ ની પી ડી એફ એટલે પી ડી એફ મોકલાયુ છે ગ્રુપમાં પી પી ટી ની હા તે પછી એમ કરી નહી.
તે મે અ બે દિવસમાં જ બધું બનાઇવું. હમ્મ બની જ જાય બે દિવસ માં કન્ટિન્યુ બોલેર.
હે?
બેસવા પડે વ બેસી રે તો ખાઈ જાય.
હા તેજ, એક તો કોમ્પ્યુટર પેલું તો તો બહ થાય જાય રઝલ બના કમપ્યુટર પડે એમ
હ તે જ કેવ કે લેપ તો કોઈ તે બી કામ થઈ જાય એમ કોઈ કે માંગું લેપટપ નપેતીમાં હમ મોબાઈલમાં જરાક નાનલુ નાનલુ લાગે ને મજા ની આવે
હા મજા ની આવે મોબાઈલમા
હમ
કમ્પ્યુટર લેપટપમાં કામ ત કામ કોમ્પ્યટરનું લે
કોમ્પ્યુટરમાં બો મસ્ત કામ થાય કોમ્પ્યુટર બધા નું પર્સનલ એ પોત પોતાનું કમ્પ્યુટર રેય ને તો કેટલું મસ્ત
હા હ
હા આપડા લેબમાં છે ને કે ચાર લેપટોપ ચાલે ચાર પીસી ચાલે છે લાઈબ્રેરી માં એક ચાલુ ને પેલું માં બી ચાર ચાલુ છે એમ કીધું ચાર લેપટોપ પેલું કોમ્પ્યુટર હા જે ચાલ કોમ્પ્યુટર પર બેસે હ કાલ જોયુ આપડે કે મેક્સેલ બની જાય બે ગુજરાતી ઇંગ્લિશ વાળું
મારું પી પી ટી બાકી છે ને ગુજરાતી માં બાકી છે એમ તો મેં બે બનાવી લઉ ડાઉનલોડ કરી લઉ
હા પી પી ટી તો જરાકમાં જ બની જાય ખાલી એક્સેલમાં એક્ષેલ મા જરાક ફોરમુલા બો મારવાનું ને એટલે
ત તુંપેલું પી પી ટી મા હું કયરુ આમ ડાઇરેક્ટ કોપી પેસ્ટ કયરુ
ની ની કોપી પેસ્ટ તો ની મેં બધું પર્સનલી ટાઈપ કર્યું મેં જે પાઠ આયોજન કરલું કે ની મારા વિષય નું તે વિષય નું જ બનાયવું પીપીટી મારાં પાઠ આખું લયખું ટાઈપ કરીને એક એક શબ્દ કોપી પેસ્ટ કઈ મળે ની એમાં હા તે ઇંગ્લિશમાં ડાઇરેક્ટ લયખું એમ
પેલા લોકો પીપીટી કેવી રીતે બનાવ્યા કરતા ખબર કે બીજા
ખબર કોપી કરે ચેટ જી પી ટી કરી માંગીને ડાયરેક્ટ પેસ્ટ મળે
નાય લખીને જ બનાવ્યા ઘરે પણ પેલું શું કરે જેમ મેમ લો આપેલો ખબર કે સેમ ટુ સેમ તેવું લખ્યા કરે એમ
તે થોડી મજા આવે
તેસેમ તેવું લખ્યા કરે ને તેવું આખું તેવું દેખાયા કરે ને બધું તેવું
એવું તે મે મેત છે ને પેલુંમા એમેસોડમાં છે ને બે વાર્તા જ લઈ મૂયકી સમજદાર બકરી નેે ફેરેન ટોટોઈશ બે ઇંગ્લિશ માં ને ગુજરાતીમાં એમ એસ વડ મા તે ટાઈપ કયરુ તો મે કર્યા કરૂ કે બ્લોગ બનાવી દઉ બ્લોગ બ્લોગ
બ્લોગ બના બ્લોગ હાથા પેલું
તે બ્લોગ તો ખાલી તેમાં